જોશી આ કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં શું કરતા તા
બસ આ છોકરાઓને ભણાવતી હતી થોડી વાર હવે પરીક્ષા આવવાની છે એટલે
હા હા અત્યારે ભણતર એટલું જીવન માટે ઉપયોગી થઈ ગયું છે ને કે અત્યારે ભણતર વગર તો કશું છે જ નહીં
હા એ એ તો છે જ હમણાં તો આજકાલ જેટલું મતલબ ભણાવીએ તેટલું શિક્ષણ જેટલું શિક્ષણ મળે તે હા ખુબ જ જરૂરી છે
હા આ શિક્ષણ એ તો માનવ જીવન નુ સૌથી મહત્વપૂર્ણ આધાર છે શિક્ષણ તો માણસને જ્ઞાન સંસ્કાર શિસ્ત અને સારા વિચારો આપે છે તો શિક્ષણ વિના તો આપણું વ્યક્તિ નું જીવન જ અધૂરું છે
હમ એ તો તમે બરાબર કેવો છો કારણ કે આજના ટાઈમમાં જે શિક્ષણનું હુ મહત્વ છે તે ખુબ જ વધી રહ્યું છે હવે જોઓ ને ટેકનોલોજી પણ ને સ સાયન્સ ટેકનોલોજી ને એ બધું મતલબ બિઝનેસ કરવા માટે કેટલું એ પણ મતલબ એ લોકો માટે કેટલું સફળતા મેળવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે
હમ સાચી વાત છે અ આજના આધુનિક યુગમાં સફળતાઆ મેળવવા માટે શિક્ષણ ખુબ જ જરૂરી છે શિક્ષિત વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવારનુંુ અને દેશના ભવિષ્યનું ઉજ્જવળ બનાવી શકે છે ક્ષણ શિક્ષણ તો ખુબ જરૂરી છે શિક્ષણ તો માણસ ને જ્ઞાન આપે છે
એ તો તમે બરાબર કહયો છો હવે જોવોઓ ને આપણા ટાઈમમાં આટલું બધે આપણે શિક્ષણ ને મહત્વના નહી આપતા હતા પણ હમણાં જે ટેકનોલોજીને હમણાં જે આજકા આજનું જે જનરેશન ચા ચાલે છે તો તેમાં તો શિક્ષણ નું એટલું બધું મહત્વ છે જીવનમાં કે મતલબ શિક્ષણ વગર કઈ જ નથી એમ શિક્ષણ જો વ્યક્તિ હા મસ્ત શિક્ષણ છે અગર જો હમણાં વ્યક્તિ ના વિકાસ માં ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે શિક્ષણ થી શું એ લોકો ન આત્મવિશ્વાસ વધે છે ને વિચારોમાં પણ એટલું બધું એ લોકોને કેટલું બધું વિચારવા મળે છે જીવન પ્રત્યે મતલબ શું બરાબર છે શું બરાબર નથી તે પણ તે લોકો અ અ એ લોકોનું એ બરાબર વિચારી શકે છે સમાજમાં છે ને તે જવાબદાર એક નાગરિક પણ બની શકે છે
સાચી વાત છે શિક્ષણ એ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજાવી શકે છે પછી શિક્ષણ એ આપણામાં આત્મવિશ્વાસ વધારી શકે છે પછી શિક્ષણ શિક્ષણ વ્યક્તિ ને આત્મનિર્ભર બનાવે છે શિક્ષણ દ્વારા આપણે સારી નોકરી મેળવવામાં મદદ મળે છે શિક્ષણ વ્યક્તિ વ્યક્તિ ના વ્યક્તિત્વ નો વિકાસ કરે છે અને શિક્ષણ સમાજમાં માન સન્માન અપાવે છે શિક્ષણ ગરીબી દૂર કરવામાં ભી મદદ કરે છે શિક્ષણ એ ખુબ જ જરૂરી છે આપણો એક જીવનનો અગત્યનો પાયો છે હ
હા, એ તો તમે બરાબર કયો છો એટલે જ હું તો છે, ને બાળકોને પણ એજ શીખામણ આપું છું. કે તમે જેટલું ભણશો તેમ જેટલું જીવનમાં શિક્ષણ મેળવશો તો તે તમારે જીવનમાં ખુબ જ કામ આવશે, અ તે તમે છે ને મતલબ આપડે તો આપડા આટલે ભણેલા ન હતા. પણ હમણાં આજકાલ આપણે મતલબ બાળકોને એટલું બધું આપણે આમ સમજાવવું જોઈએ કે શિક્ષણ કેટલું જરૂરી છે શિક્ષણ જો ગરીબ હોય તો બિચારા એ લોકોને તો ભણવા ભણવા પણ નથી મળતું એ લોકો કેવા બધા, કામ કરીને મજદૂરી કરીને પૈસા કમાવે છે, જયારે મતલબ આપણને ભગવાને મતલબ આટલું બધું અ
સરસ જીવન આપ્યું છે, તો આપણે શિક્ષણ મેળવવું જ જોઈએ અને એક સમાજમાં સારા વ્યક્તિ તરીકે જીવવાનું આપને શું મોકો મળે છે, શિક્ષણ મેળવીને
હા, એજ તો શિક્ષણ શું ગરીબી અને બેરોજગારી દૂર કરવામાં પણ મદદરૂપ બને છે, જો આપણે શિક્ષણ મતલબ આપણે ભણેલા હોય તો તો આપણને સારી નોકરી પણ મળે છે, કોઈ પણ જગ્યા જઈએ તો આપણને આસાનીથી કોઈ પણ કામકાજ પણ મળી જાય છે, અને તે પોતાના ભવિષ્ય પોતાના પરિવારનું છે, ને અ સારી રીતે જવાબ જવાબદારીઓ બધી પૂરી પાડી શકે છે, તો શિક્ષણમાં મતલબ શિક્ષણના કારણે છે, ને વ્યક્તિનું જીવન છે, ને એકમ સુધરી જાય છે, અને સમાજમાં એ પોતાનું નામ પણ કરી શકે છે અને સુખ સમૃદ્ધિ માં પણ વધારે છે, વધે છે
સાચી વાત છે, શિક્ષણ ના લીધે આપણેે ગરીબી દૂર કરી શકીએ છીએ પછી શિક્ષણ દેશના વિકાસમાં મહત્વનો ફાળો ભજાવે છે, પછી શિક્ષણ થી આપણેે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિકસાવી શકીએ છીએ અને શી ણથી દેશમાં નવી ટેકનોલોજીઓ અમે સરળતાથી લાવી શકીએ, શિક્ષણ થી નવી ટેકનોલોજીઓ ન જ્ઞાન મેળવી શકીએ છીએ શિક્ષણ વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવે છે, અને શિક્ષણ થી સમાજમાં આપણને સમાનતા જેવો અધિકાર મળે છે, પછી શિક્ષણ જો પ્રાપ્ત કરેલું હશે તો આપણે ખોટી અંધશ્રદ્ધા અને અગ્નિ નિતાઓથી દૂર રહીશું શિક્ષણ જો યોગ્ય નિર્ણય અ શિક્ષણ જો યોગ્ય સમય અને યોગ્ય ઉંમરે મળેલું હોય તો આપણે શિક્ષણ ની મદદ થી યોગ્ય નિર્ણય લેવાની સમજ શક્તિ થી વિકસાવી શકીએ છીએ,
હમ્મ એ તો તમે બરાબર કેવો છો. વિદ્યાર્થીઓ બાળકો શું જીવનમાં અગર જો શિક્ષણ નું મહત્વ સમજી જાય તો તેના દ્વારા તે પોતાના કોઈ પણ લક્ષ્ય હોય તો સપનાઓ છે, તે બધા પૂરા કરી શકે ભવિષ્યમાં મતલબ તે એટલો બધો સફળ બની જાય છે, કે તેમને મતલબ પછી એ લોકોને એવું પ્રાઉડ ફીલ થાય છે, કે શિક્ષણ અમને અમે શિક્ષણ આટલું બધું ભયણા તો અમને મતલબ સમય નું મહત્વ સમજાયું છે, તેમનું મહત્વ મતલબ મહેનત નું એ લોકોને મૂલ્ય સમજાય છે, તો આ બધા ગુણો જીવનમાં સફળ સફળતા મેળવવા માટે ખૂબ જ જરૂરી છે, બાળકો માટે
સાચી વાત છે, શિક્ષણ શિક્ષણ થી આપણે ઘણા લાભો થાય છે, જો જીવન નું આપણે એક ધ્યેય કે આપણે આપણા જીવનમાં શું કરવું છે, એનો નક્કી કરવામાં મદદ મળે છે, પછી શિક્ષણ દ્વારા આપણે આપણા બાળકોને સારા સંસ્કારો અને સારા મૂલ્યો આપી શકીએ છીએ કે જેનો સારી રીતે વિકાસ થ થઈ શકે પછી રોજગારીની તકો સારી રીતે મેળવી શકીએ છેીએ જો સારો અભ્યાસ કરેલો તો સારી જગ્યા એ આપને નોકરી મળી શકશે તો સારી રીતે આપણા ઘરનુંું આપણે ભરણ પોષણ કરી શકશ અને આપ શું કેવાય આપડો ભી વિકાસ કરી શકશ અને આપણી સાથે આપણા પરિવાર નો ભી વિકાસ કરી શકશું
હમ એ તો તમે બરાબર કેવો છો પણ હમણાંનો જે ટાઈમ ચાલે તો હમણાં તો શું કેવાય છે કે મતલબ છે ને શિક્ષણ મતલબ મેળવ માટે એવું કઈ જરૂરી નથી કે મતલબ બાળકો જ એ શિક્ષણ મેળવી શકે હમણાં ઘર જો આપે કઈ બી પેલા તો આટલા આપણે બધા સમજતા નહી હતા શિક્ષણ માટે હમણાં તો આપણે આટલું સમજી શકીએ છએ કે કાર કે આજ કલની જે ટેકનોલોજી લાઈફ ચાલી રહી છે તો તેમાં તો આપણા મતલબ આપણને પણ હવે એવું છે એવું થાય કે આપણેે પણ કઈ કરીએ જીવનમાં તો છે ને હમણાં તો આપણે સ્ત્રી પણ છે શિક્ષણ નું મહત્વ મતલબ હમણાં ઉઠાવી મતલબ વધારી શકે છે કારણ કે અગર જો આપણે શિક્ષ આપણે સ્ત્રી જેવા પણ આપણેે છે ને ઘર બેઠ યા ફર બાર જઈને પણ છે ને સારી નોકરી કરી શકીએ છે આપણા પોતા પોતાના પરિવાર નું ભવિષ્ય આપણે ઉજ્જવળ બનાવી શકીએ છેએ એવું કહેવાય કે અગર જો પુરુષ શિક્ષિત થાય તો એક વ્યક્તિ મતલબ એક વ્યક્તિ શિક્ષિત થાય છે પરંતુ અગર જો સ્ત્રી એક શિક્ષિત થાય તો આખા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ થઈ જાય છે તેથી તેથી છેને છોકરીઓને પણ સમાન શિક્ષણની તક મળવી જોઈએ
સાચી વાત છે અત્યારે સમાજમાં અ શિક્ષણ આપડે જો શિક્ષણ પામેલા હશ તો આપણા સમાજમાં આપણે જાગૃતિ લાવી શકશએ પછી દેશની આર્થિક અને સામાજિક પ્રગતિઓમાં આપણે મદદરૂપ બની શકીએ છીએ પછી મહિલાઓનું સશક્તિકરણ થાય છે શિક્ષણ દ્વારા પછી આરોગ્ય અને સ્વચ્છ અંગે ભી આપડે જાગૃતિ અ વધે છે નવી શોધ અને વિકાસ પ્રોત્સાહન મળે છે અ વિદ્યાર્થીઓ માટે તો શિક્ષણ ળ ભવિષ્ય ની ચાવી કહેવાય છે કે મહેહનત નિયમિત મહેનત નિયમિત અભ્યાસ અને વિ શિસ્ત વિદ્યાર્થીને પોતે પોના સપનાઓ સાકાર કરી શકે છે કે શિક્ષણ માત્ર પરીક્ષા સારા ગુણો મેળવવા માટે જ નહીિ પરંતુ સારો માણસ બનવા માટે એટલું જ જરૂરી છે
હા એ તો તમે બરાબર કેવો છો હમણાં જો ને આટલું યુગ ચાલી રહ્યું છે તો તેમાં શિક્ષણ શિક્ષણ ન મતલબ કેટલું બધું સ્વરૂપ પણ બદલાઈ રહ રહ છે હવે ઓનલાઈન શિક્ષણ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ સાધનો દ્વારા જ્ઞાન મેળવવું કેટલું બધું સરળ બની ગયું છે વિદ્યાર્થીઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં જે નવી માહિતી મેળવી શકે છે મતલબ કઈ બી કઈ પણ ખૂણે જઈને તે લોકો લોકો અ સારી નોકરીઓ કરી શકે છે સારા જોબ મળી જાય છે તો તે કેટલું બધું સરળ બની ગયું છે હમણાં ટેકનોલોજીના જે ચાલી રહ્યું છે તેના તેના માટે
સાચી વાત છે શિક્ષણ જીવનનું સૌથી મોટું ધન છે પૈસા અને સંપત્તિ નાશ પામી શકે છે પરંતુ આપણું જ્ઞાન કોઈ છીંગવી શકતું નથી તેથી દરેક બાળકોની ગુણવત્તા યુક્ત શિક્ષણ મળવું જોઈએ અને શિક્ષણ એ સફળતા અને પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે એ કહેવા બહ સાચી છે શિક્ષણ એ આપણા જીવન માટે ખૂબ ખૂબ જરૂરી આવડું છે
ા એ તો તમે બરાબર કહો છો એટલે તરે દરેક વ્યક્તિ એ શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન પ્રયત્ન કરવો જોઈએ અને શિક્ષણના પ્રસાર માટે સારી રીતે યોગદાન આપવું જોઈએ
સાચી વાત છે તો ચાલો આવી સારી સારી વાત તો સાથે આપડે પછી મળીએ
હા ચાલો